તો
હાલો.
હા, કેમ છો?
મજામાં તમે બોલો કેમ છો?
હા પણ મજામાં
હમ્મ હમ્મ
હા. શું ચાલે છે, વરસાદ ને કેવું છે?
વરસાદ તો કાઈ નહી વરસાદ નહી આવાનો
હા અમારે અહિયાં પણ નથી વરસાદ
હમ્મ
હ અ તો આજે આપણે વાત કરીએ, ઓનલાઈન શોપિંગ ઓફલાઈન શોપિંગ ની
હા ચાલ સે
હા તો તમે કરો છો, ઓનલાઈન શોપિંગ.
હા મેં ઓનલાઈન શોપિંગ કરી પણ અ જે મહત્વના વસ્તુ હોય. એ જ ફક્ત આમેં લેવા ના ઓનલાઈન તો બાકી તો ઓફલાઈન શોપિંગ કરવાના
હા એ પણ સાચું છે. તો કરીએ છીએ ઓનલાઈન શોપિંગ
ઓનલાઈન શોપિંગ એમ સારું પણ છે ને એમ નથી પણ સારુ કેવલ હા હા ઓનલાઈન શોપિંગમાં આપડે અમુકવાર એવું થાય કે કે જે મંગાયું હોય એ આવતું નથી હોતુ. અને જે જેવું આપણે વિચાર્યું હોય એવી ક્વોલિટી નથી હોતી. વસ્તુની પ્રોડકની
હમ્મ પણ તમાર સમય ની બચત થાય ને ઓનલાઈન શોપિંગ થી તો
હા એ વસ્તુ છે, કે આપડે ઓનલાઈન શોપિંગ થી સમયની બચત થાય. આપડે અ શું કેવાય
ગાડીમાં જાય તો પેટ્રોલ ની એની બચત થાય. રિક્ષામાં જઈએ તો ભાડાનું
પડે પડતી નથી તમને ઓનલાઈન શોપિંગ જો થઈ જવાનું તો
હા એ પણ સાચું છે. કે ઓનલાઈન શોપિંગ તો આપણેે ક્યાંય જવાની જરૂર નથી. થી હોતી. પણ અમુક વાર એવું થાય કે આપડે ઓફલાઈન શોપિંગ એમ સારી કેવાય કે આપડણે જઈને, રૂબરું ચેક કરીને આપણેે લઈ શકીએ કે ભાઈ વસ્ત વસ્તુની અ ક્વોલિટી કેવી છે ને કેવી નહી એમ ઓનલાઈન શોપિંગમાં એવું નથી હોતું ઓનલાઈન શોપિંગમાં એ પ્રોડક્ટ આ આપડા હાથમાં આવે ચેક કરી પછી, ખબર પડે કેવી હોય છે. કેવી નહી હા.
સાચી છે ફોનમાં દેખો. ઓનલાઈન વેબસાઇટ પર તો બધા જ પ્રોડક્ટ મળી જાય તમને.
હા બધું જ મળી જાય હા એ વસ્તુ સાચી છે, કે
અને ભાવની તુલના પણ ખરી શખે છે, તમે બીજે જગા પે શું મળવાના આ પ્લેટફોર્મ પે શું મળવાની એમ હજારો ઓપ્શન રહે તમારી પાસેથી
હા.
હમ્મ હ.
હા એ વસ્તુ સાચી છે કે અત્યારે અલગ અલગ ક સ્ક્વે કહેવાય એપ ના લીધે અલગ અલગ આપણેે જગ્યાએ જઈને શોપિંગ કરી શકીએ ઓનલાઈન શોપિંગ કે આપને હા. અલગ અલગ જગ્યાએ એ ખબર પણ પડી જાય કે આ જગ્યાએ આ એપમાં કેટલી આ પ્રોડક્ટની કેટલું અ પ્રાઇસ છે ને આમાં કેટલી પ્રાઇસ છે એ પણ ખબર પડી જાય. અમુક વાર એવું થાય. કે આપડે નેટ બેંકિંગ કરી કે એવી રીતે કરી તો પણ વાંધો આવે કે આપડે કોઈ દિવસ પ્રોડક્ટ ન ગમ્યું હોય ને રિટર્ન કરવી હોય તો પૈસા પણ આવામાં થોડીક ક પ્રોબ્લેમ પડે છે.
દેખો ઓનલાઈન શોપિંગમાં તો ડિસ્કાઉન્ટ અને આપણે પણ ખૂબ મળે છે.
હા એ પણ સાચું છે ડિસ્કાઉન્ટ મળે અને વધારે હા. અને વધારે જો આપણે શોપિંગ કરીએ તો આપને ગિફ્ટ પણ મળે છે.
હમ દવ તમને તો ખાસ કરીને ઓપર ફેસ્ટિવલ ના સેલમાં મળવાના. ઘણા પ્રકાર નુ ડિસ્કાઉન્ટ મળે.
હા.
ગિફ્ટ મળે છે ભાઈ એક વાર હ તો તેને તેને સ્કીમ છે વસ્તુ વેચવા પણ ઓનલાઈન શોપિંગમાં ગેરફાયદા પણ છે તેટલા જ
હા.
કારણ કેવી રીતે બાકી જગ પે ફોટોમાં વસ્તુ સારી લાગી પણ ઘર પર આવે ત્યારે એ ઓછી છે એ
આ એ પણ છે. કે આપણેે જે જોયું હોય પ્રોડક્ટ કે પ્રોડક્ટ આવતી નથી જેમ કે કપડા આપડે જોયો. ફોટોમાં જોઈને જ આપડણે લેવાના હોય તો આપણે જે આવે આપડા હાથમાં ત્યારે ખબર પડે કે આ કેવું છે ને કેવું નહી. અમુકવારે.
તમા દેખો તમે જે વસ્તુ મગાડી. એના ડીલવરી માટે ભી ઘણા દિવસ જાય.
હા.
હમ ઘણા દિવસ પછી તમને વછુ મળવાની. ડિલિવરી નો સમય ખુબ લાગે. ઓફલાઈનમાં તો તે નથી ઓફલાઈનમાં તમે દુકાન પે ગયા. વસ્તુ જોઈ અને લગે લઈ લેવાના તમે.
હમ્મ હા એ વસ્તુ સાચી છે કે આપડે જઈને તરત લઈ આવી. અને આપડે પહેરીને જોઈ જો કપડા લેતા હોય તો કેવા લાગે છે. કેવા નહી આપણે સુટેબલ છે કે નહી.
પ્રોડક્ટ ની ક્વલિટી કેવી છે? કેવી નહી એ બધું આપડણે જોઈ શકીએ.
ઓનલાઈનમાં તો દેખો એક ફોડ થાય. એ તમે જે બી વસ્તુ જોયો ને તનો એક તો છોટો સાઈઝ કવા રંગ કેવા વસ્તુ. આ જે છે ખોટી વસ્તુ પણ આવી જાય છે.
હા. હા જે મંગાયું હોય એ વસ્તુ આવતી નથી ને જે ન મંગાવ એવી વસ્તુ આવે ને પછી. અમુક વાર એ વસ્તુ અમુક તો રિટર્ન પણ નથી થતી હોતી.
કેમ એમ.
હા અને અમુક વાર થાય એવું કે આપડે અમુક વસ્તુ અ મંગાવી હોય કે તહેવારને એવું હોય ને વસ મંગાવું હોય. તો અમુક વાર એવું થાય કે પ્રોડક્ટ આવતા આવતા પણ કેન્સલ થઈ જાય છે. એને કરતા ઓફલાઈન શોપિંગ એમ સારી કેવાય. આપડે જોઈ છેએ તો તરત લઈ આવી. આમાં રા રાહ જોઈ જોઈ ને પછી કેન્સલ થઈ જાય.
પણ દેવો તમે ઓનલાઈન શોપિંગ નો એક મોટો સૌથી મોટો ફાયદો આ છે કે તમે વસ્તુ ખરીદવા પેલે જોઈ શકો. એને સ્પર્શ કરી શકો ત પાછી છે તો ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તો કે ભાઈ આ વસ્તુ ચાલુ છે. ભઈ તમાર ખાતરી પટી ગઈ તો તમે તે વસ્તુ ખરીદવાનું.
હા.
બરાબર કેમ.
હા એ વસ્તુ સાચી છે ઓનલાઈનમાં એવું નથી હોતું.
કપડા તો છે તો ઓફલાઈનમાં તો ત્યાં જ આપો રા કરી શકો તમારી ઇલેક્ટ્રિક વસ હોય તો તે બી ત્યાં મેન્યુઅલી ચેક કરી આપી હતા દુકાનદાર. કે ચાલુ છે ભાઈ આ વસ્તુ દેખો. ઓનલાઈનમાં તો તેમ કાઈ જ નથી.
હા સાચું છે.
અને દુકાનદારની સાથે તમે ભાવતાળ પણ કરી શકો એમ.
હા
ઓનલાઈનમાં તો તમને જે ઓફરમાં પ્રાઇસ છે એ જ પૈસા આપું પડે.
હા એમે કેશ ઓન ડિલેવરી કરી તો એમાં એક્સ્ટ્રા દેવા પડે.
હા તેના એક્સ્ટ્રા પે કરવું પડે તમ
હા હહ સાચું છે. હહ
પનો ઓફલાઈન શોપિંગ માટે સમય અને પ્રવાસનો ખર્ચો થાય હહ.
હા
હા તો વાત છે હા અને તમને સૌ થી મોટો પ્રોબ્લેમ તો આએ થાય હે ઓફલાઈન શોપિંગમાં. કે તમને પાર્કિંગની જગા નથી મળવાની.
હા અમુક વાર થાય એવું હા તહેવારોમાં તો બહુ એવું થાય. ટેવ પાણી એમની જગ્યા ન હોય.
કારન કે લોકો તો સસા જવાબ જ કરવાના. તો રજાની જ દાડે બટ્ટા શોપિંગ માટે બજારમાં જવાના. તે આખુંર જ પ પછી તે દિવસ. તો તમારા બજારમાં તો ખૂબ ભીડ હોય છે તો તમને સ. પાર્કિંગનો ત્રાસ થાય. તો અને. દુકાન પે બી તમાર વેટિંગમાં નંબર લાગે છે બાકી વસ્તુને ત્યાં.
હા સાચી વાત છે.
હમ.
હા. તો ઓનલાઈન શોપિંગ અમુક વાર સારું પણ પડી જાય. કે ઓફલાઈન શોપિંગ ઓફલાઈનમાં આપણે જે દુકાને લેવા જાય એ વસ્તુ. જે એટલામાં વેચતા હોય એના કરતા ઓનલાઈનમાં સસ્તી પણ હોય છે ને સારી. પણ હોય છે. અમુક વાર એવું થાય છે.
હા તે તો વાત છે. તમે ઓનલાઈન. તમે ઘરને નાની નાની વસ્તુ મંગાડી શેકો.
હા.
વ મોબાઈલની એસેસરીઝ વગેરે જેવા જે નાના નાના વસ્તુ હોય ને. એ તમે ઓનલાઈન લો.
હા હા સાચું છે. ઈ અરે પ્રેગેનું મેનૂ દુઃખી કરતા.
તમે સાવધાની રાખું જોઈએ. કારન આજકાલ તો ઓનલાઈન શો પિંગની ત્યાં તમારું ફ્રોડ થવાન ચાન્સીસ
બિડી ભી ખતમ હો ગયો તો હા. એ સાચું છે. અને ઓનલાઈન શોપિંગ હંમેશા કેશ ઓન ડિલવરી જ કરવાની એ. એટલે એ વાંધો નો આવે.
હા આ તો વાત છે.
હા કેમ કે પછી ઓનલાઈન બેંકિંગ કે આપડે પે ટી એમ કેમ કઈક કરીએ તો વાંધો આવે કોક વાર આપડે પ્રોડક્ટ ના ગમ્યું હોય રિટર્ન કરીએ તો પછી એ લોકો પૈસા દેવામાં બહુ વાર લગાડે કે પછી એના બદલે આ આપડે બીજી વસ્તુ લેવી પડે એવું થાય છે.
હા પછી
હા.
પેલો પછી બોલશું.
હા.
હા સારું ચલો.